વરસ હોવ જમી લીધું
હા અવાજ કેમ કપાય છે
શી ખબર અવાજ
જમી લીધું તમે
હા જમી લીધું તમે જમી લીધું.
હઉ જમી લીધું બસ આ રમે રહ છે મજામાં જ છે.
હ અ મ
બધા મજામાં શે ને.
હજા.
તન્વી રિ ભણવાનું કેવું ચાલે છે
વાનું હારું છે કોણ હવે હાર ભણવા જઈશ.
બ હેતાને.
એવ નવો દે ની પરીક્ષા આપવાની છે. હ.
એ
હ અ આપ્પાની હેન
પાતાા ન. એમાં તો બવ સારું
હ અ નવો દ નું હારું તો હેન પણ હવે.
હા. ઓ જો જે આપને પ્રાઈવેટ કરતા પણ ઘણા સારો હોય છે. બધી સુવિધા મળી અ
અહીં ય પણ સુવિધા બધી મળે રે.
રેવાનું બધું કપડા વપડ બધુંમે. તું આલ ને
તો મળે નિશ હાલવાનું છે.
ટ્યુશન ચાલુ કરવાનું છે.
એ તો કે તા
સારું આપી જ દેવાની પરીક્ષા અત્યારે તો. હ અત્યારથી ટ્યુસેન લગાય ડોને દને બઉ છે ના પડ.
નિશ ન શું કરે એ
તો પાય હોતો આવ. એને બંધાઈ દેવાનું. અને બધા ને એન ભેગું કરવું.
ના ન તોય બંધાઈ દયવું હો તો વાત કરી દે અ ફનમાં. નંબર હે. એ સાહેબ નું ટુશન આ સાહેબ એમને વાત કરી દયો કે અમારે અત્યારથી નવોદયનું એને ભણાવાનું ચાલુ કરવું એજામથી કર કર બીજામથી કરે એટલે ત્રીજું ચોથું પાંચમું ત્રણ વરષ મહેનત કરે એટલે પાસ થઇ જાયને
હ બસ થઈ જ એટલે ચાલે
હ હમ
હ નિષ્ઠાની શું કરે
બસ આ રમે નિષ્ઠાની મજામાં શે
એ ભણવા જાતા હશે ને
અ હ સ્કૂલ જઈ હવારે સાડા સાતે જાય ને સાડા અગયારે આવે પાછા દેવા જવાનું મુકવા દેવા લેવા મૂકવા જવાનું
લેવા જવું પડતું
બ હા લેવાય જવાનું મૂકવાઈ જવાનું બંને હાવ નજીક સ્કૂલ હે એટલે વસ મશીન ચાલ્યા કરે પણ રોજનું એક બે બ્લાઉજ સીવાઈ જાય બસો ચારસો નું પણ થાય ચારસો પાંચસો નું પણ
હ અને પાર્લરમાં તો ન જતી હોય ને
પાર્લર નું ઘરે થી ચાલુ કરી દીધું હવે
એવું એમ હવે ની જાવું એમ.
ના હવે જોબ ઉપર ની જવાનું ઘરે બેઠા કોમ આવે ને ઘરે જવાનું
ચાલે હવે ના જાય તો
તો સાઈડ ઓર્ડર મળે એટલે થાય ને આવસે ને આવશે હવેને મળે તૈયાર કરવાના એટલે કરી દેવાના
હવ ચાલે હમ તો ઘરે આવે છે
હ ક આવે એ વાંધ
હમ હમ
વાસ્ વા હ હ પછી થોડ એક ટાઈમ ના સાતસો રૂપિયા પછી થોડે થોડે વધારે હમ ફેસલ પાનસો થી સ્ટાર્ટ કરવાનું હ હશ આઈબ્રો વેક્સ બધું
હ ચલે ઘરે બધું કરા તો
અરે સેવા નું થાય, પાલર નું થાય છોકરા પણ સચવાય. બધું થાય. ઘર નું કામ
હમમ અમે હાલ તો કરી શક આજ તો મસીને અમે બેઠા તા.
એ તમારે સિવવા પર કેવું ચાલે?
હે
તમારે સીવાનું કેવું ચાલે
સારું ચાલે ક ને હવે શિવ હમે કડીક ખડીક વહ
નું આલુ કામ શું ખેતનું કામ આલુ શું હોયલા કડી કડી એ સાનું એલા થાય જાય.
હ વા તો ખેતર નું કમશે નહહી એટલે ખડીક બે હ.
હમ્મ પાાસ ધઝડપ પણ વધે અને થોડા ઘણું આવડે નવું શીખવા પણ મળે.
હ ઘડી- ઘડી તો બેસું એટલે આવડે.
હા ઓનલાઈન મીડિયા જો મોબાઈલ માં એટ શીખવા
હ મેં એક બ્લાઉજ કટિંગ કર્યું હ કો પલીન માપનું.
હા. એસ્.
હ
એમ તો સવલેસ બોય ન કરો ને ત પઈપિંગ વાળૂ
વેતરીન વલી હોય એટલે હવે ત બુ હે.
એવું છે ચાલે એને બહ મસ્ત પાપિંગ આવે છે એના જોડે થી શીખી લેવા ન તમારા બધાને.
હ તો શીખવાડશી આું મેં મા બેનનું સીવ્યું પણ પાઈપિંગ વગરનું.
હમ્મ પાયપિંગ વાળું શીખવાનું પે પાતર પાપિંગ વધી એરી આવડી જાય ને તો બસ. દોરી વાળી પણ આવડી પછી એમાંથી અલગ -અલગ કરી ની લીધો પણ આવડે કેમ કે દોરી વાળ હું. આડું હોય છેલે એમાં થોડું વધારે ટાઈમ જાય.
હમ્મ દોરી વાળી જે થોડું શેમન ની લાવે એટલે દોરી વાળી નાખા શીખી રહ્યા.
હમ્મ
હ ચાલે
બસ. એમે
હમ્મ એટલે પેલું ચટ ચલકાટ વાળું આવે એવું લાવે છે ને.
હરે શું દોરી માટે ન જાવ.
હમ એટલે એક જ એમાં કલર લાવવાના હોય ને?
ગોલ્ડ કલર આવે લેસ મોને કલર વઈટ કલર
ગમે તે બ્લાઉજમાં નાખ તો ચાલે?
ચાલે અને એવું લાગે કે આપડે એ નથી લાવું તો અસ્તન નું કાપડ વધ્યું હો ને.
હ.
એની પણ બની શકે તો.
હ સલે તો.
એમ કે હાલ તમારે ના લાવવું હોયને શીખવા માટે ના લાવવું હોય તો અસ્તર નું જેવ હોય ને આપડે પાઈપિંગ કાઢેલી એ. એનું જ બનાવી દેવાનું શીખવા માટે.
હ ચાલે હું તો એનું જ નાખીશ. હા હ.
જેમ ઓધા ઓછા હોય ને એમ એનું ફિનિશિંગ સારું આવે.
હા હ. વધા વધા ઓછા હોય એટલે હારું આવે
હા વધધા બહુ હોય ને એટલે થોડું વાખા બાસું થઈ જાય ફિનિશિંગ બરાબર હ હ મીટર નું કાપડ લાય ને આખુંત અસમાં કાપી દ એટલે બે એક જ વાંધો આ પણ આમ ઘ વચમાં આવે તો
હ એક જ નહી આખું
હા આખું હોય ને એટલે આખું ત્રોસ ન કાપી દેમ કાઢાયો આવે ન આખી આખી પટ્ટી આ આવી જ કરી
હમમ હારુંય તો એવું કરીશું
હમ જો ફોન વાત કરી હ તો
ભાભી કાલ તો ભજન મજે તો કોણ
હ કેતા હતા મંદર આવી છે પો ગતા હતા ભી ગ સ ગયા હતા હવે એમને થી હવે મંડળ આપડું ચાલુ કરી દીઓ એટલે તમને આવડી જાય
હા ચાલુ કરે એટલે ગાવાનું ચાલુ કર દવ
હ ચાલે ચાલે હ ચાલુ કરને
હા વેચાર ચાલુ કરે કે્યા ત કરવાનું
હ ભાભીજી સોમવારે એ સુ જ હ ચંગા જતું રહેવા
હ બધા હંગાત જાય પણ બધા તો શમાંજાવાનું પ
હ એ વાત એ હાચી છે પણ એમ કે જે એક બે જઈ ધારો કે તું જાય આશાવ આવે એવી રીતના
એકાદા બાઈકમાં એક જણી જાય તો છાલે
એક વાર ઈ જાય એક વાર કાકી નહી જોય એવી રીતના
ચાલે આપડા ઘરે હોય તો આપડે ગઈ લેવાનું
હોય ત આપડે જઈ લેવાનું વારા ફરથી એક એક ને લાનું દર અઠવાડિય હોય એટલે પછી તો શું
હમ હમ શિવ મારે રાખી દીધું હ શીખર રાખે હ નહી રાખતા
હઉ રાખી દે હય ભગ્બન ના કમમાં તો ના પડાય દ
રાખે તો હારુ જ ને
હ અમે દર સોમવારે સાથે અમે રાખીએ કેસ છ બે સું મારે કે છે દાદાજી ની શ્રધ્યામાંમ ગઈએ છીએ
હ ઘરે જતા હશે
ના અયા મોટું હે ને વાડી જેવું અહં પણ વધુ રાખેલું ખ હ બસો અઢીસો જેવી પબ્લિક આવે દર સોમવારે
કો તમે દર્શન મારી જાઓ
હા દર સોમવારે જવાનું
હમ હમ
મજા આવે કૃષ્ણ ભગવ ની રામની સ ને બધું અલગ અલગ ગીતા વિશે બો માહિતી મળે એમ
એ માહિતી મળે જ ને ભાઈ બતાવશે.
હમમ એટલે શું આવડા માં આપણા અંદર આપડા બાળકો ની અંદર સંસ્કાર હારા પડે એમ.
હા સંસ્કાર હારા જ પડેને
ખરાબ ટેવ ના પડે.
હા
જીવન કઈ રીતે જવું ને શીખવાડે એની અંદર આપણ ને બધું સારું ચાલો ત્યારે